કેમ છો મિત્ર.
હું મજામાંન છું મિત્રો તમે કેમ છો.
મેં બી મજામાં જ છું.
તો મિત્ર તબિયત તબિયતને એવી તમારી કેવી છે.
હારી હારી.
હા મિત્ર પણ હવે બહુ વરસાદને એવો પડતો છે એટલે થોડુંક ધ્યાન રાખજો તબિયત નું કેમ કે હવે ઘણા બધા રોગચાળો ફાટી નીકળ્યા એટલે આપણને જલ્દી જ તબિયતની સારી ના રે કે એનાય બગડી જવાનું વધુ સંંકા ને એવી રેતી હોય છે જેનાથી આપણે ઘણા બધા રોગો થઈ શકે તેથી આપણે સાવચેતી રાખવી જોઈએ. તો મિત્ર હવે તમે નહીં કામમાં છો કે આમાં જ બેઠા છો?
ના ના ફ્રિજ.
તો ચાલ ને મિત્ર આપણે, એકાદ વિષય પર વાત કરીએ, જે આપણા જીવન માં ખુબ જ ઉપયોગી બનતી હોય.
હા હા જરૂર કેમ નહી.
આ તો વિષય નું નામ છે જંગલોની ઉપયોગિતા અને એનું સંરક્ષણ.
હા, એ તો સારો વિષય છે.
હ તો મિત્ર આપણે જોઈએ તેમ જંગલ એ પ્રકૃતિની અનમોલ ભેટ છે. પ્રુથ્વી પર જીવન ટકાવી રાખવા માટે જંગલો અત્યંત આવશ્યક છે મિત્ર. તેથી જ પૃથ્વીના ફેફસા તેને કહેવામાં આવે છે. કારણ કે તે જ વાતાવરણ શુદ્ધ રાખે છે મિત્ર.
હા.
જંગલોની ઉપયોગીતા જંગલો માનવ જીવન અને જીવસૃષ્ટિ માટે અનેક પ્રકારે ઉપયોગી બની રહ્યું છે. જેમ કે ઓક્સિજન અને શુદ્ધ હવા. જંગલો પ્રકાશ સંશ્લેષણ જેવી ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ સોશિ લે છે, અને જીવનદાતા જેવાઓ ઓક્સિજન મુક્ત કરે છે, જે માનવ મા માટે શ્વાસ લેવા માટે અનિવાર્ય છે, તેજ રીતને બીજું મિત્ર કહીએ તો વરસાદ લાવામાં પણ એમ ખૂબ જ ઉપયોગી જંગલો છે. જંગલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ જાળવી રાખે છે. જેનાથી મિત્ર વરસાદ લાવવામાં મદદ મળે છે. વર્ષા જળ સંચય અને ભૂમિ સંરક્ષણ વૃક્ષોના મૂળ જમીનને જકરી રાખે છે. જેથી પૂર અને ભૂસલખલન જેવી પરિસ્થિતિઓ છે, અને તેનાથી પાણીનું સરપંચ જે ભૂસ જળ હોય છે. ભુગભ જળમાં જે જમીનની અંદર હોય છે એનું સ્તર પણ ઊચું આવે છે. એના મિત્ર આર્થિક લાભ અને કાચો માલ, જંગલમાંથી આપણને લાકડું, કાગળ. ઔષધિઓ, ગુંદર, રબર, ફળો. અને લાકડા વગેરે મળે છે, જે અનેક ઉદ્યોગોના મુ આધાર છે મિત્ર, એ તમે મિત્ર આના વિશે શું આગળ જણાવતું.
હું જંગલ વિશે જેમાંથી તમે કીધું કે અનેક વસ્તુ મળે છે. જેમ કે ગુંદરો, ઔષધિઓ હું, આયુર્વેદિક ઔષધિઓ વિશે જણાવીશ.
જેમ કે જંગલમાં માત્ર લાકડા કે થોડો માટી આપવા માટે જ નહીં, પરંતુ આયુર્વેદિક અવસ ઔષધીય ખજાનો છે, ભારતીય આયુર્વેદમાં જંગલોમાં થતી વનસ્પતિનો ઉપયોગ અનેક રોગોના નિવારણ માટે વષોથી થતો. આવ્યો છે. ભગોલ વિશે અગત્યની મહત્વની બાબતો, જેમાં પારિસ્થિતિક તંત્ર. જંગલ એ સજીવન અને નિર્જીવન વચ્ચેનું અદભુત સંતુલન છે, અને અહીં દરેક જીવ, કીટક ને લઈને મોટા પ્રાણીઓ અને એકબીજા પર નિર્ભર છે. જંગલના સ્થરો, જેમાં જંગલમાં સૂર્યપ્રકાશ અને ચાય ના આધારે જુદા-જુદા સ્તરો હોય છે. જેમ કે જમીન ઉપર ઊંઘથી ઘાસ, છોડ, મધ્ય કદ ના વૃક્ષ. શરૂઆત ના છોડ અને સૌથી ઉપર વિશાળ વૃક્ષો નું છત્ર થયા હોય છે. માટીને ફળદ્રુપતા જેમાં જંગલમાં ખરતા પાંદડાને લઈને મૃત્યુ. મૃત સજીવો સળીને કુદરતી ખાતર બનાવે છે. જે જમીનને અત્યંત ફળરૂપ બનાવે છે, જેમાં ખેતીઓ વધારે ફળદ્રુપ થાય છે, અને
વગેરે નું મહત્વ આપવામાં આવે છે, આયુર્વેદિક ઔષધિય વૃક્ષો અને તેની ઓળખ જંગલોમાં એવા અનેક વૃક્ષો જોવા મળે છે. છે, અને જેમાં પાન, છાલ, મૂળ અને ફળ માથી આયુર્વેદિક દવાઓ. બને છે, જેની ઓળખ આપણે ઉપયોગને નીચે આપવામાં આવે છે, જેમાં લીમડો ઓળખ આ મુખ્ય વૃક્ષ. મધ્યમથી મોટું હોય છે અને તેના પાંદડા લમ્બગોળ. અને કિનારી ઉપર. કરવત જેવી દાતાવાળી હોય છે તેના ઉપર લીલા રંગની લીંગોળઓ. થાય છે ઔષધિ ગુણ લીમડાને, કુદરતી માનવામાં આવી છે તેથી છાલ ને પાંદડા માંથી ચામડી રોગો, અને લોહી શુદ્ધ કરવાની આયુર્વેદિક દવા બનાવ દવાઓ, બનવામાં આવે છે અને, જેમાં ખુબ જ ઉપયોગી છે એ અડુશી નું સોળ આ સોળ એક ડાની, ઝાડી જેવું કે તેના પાંદડા મોટા અને ઘેરા લીલા રંગના અને સામસામે હોય છે.
તેના પર સુંદર સફેદ રંગના ફૂલો પણ આવે છે. છે અને તેના પાન ઉપર રસ, ખાસી, શરદી અને દમ, અને ફેફસાના રોગો માટે રામબાણ આયુર્વેદિક, દવાઓ માનવામાં આવે છે જેમાં અડુશી નો સમાવેશ થાય છે. અને ગળો ખરાબ થતા, ગળો એક વેલા છે. જેમાં વૃક્ષો ઉપર ચડે છે તેના પાંદરા હૃદયના આકારના હોય છે અને તેનું થળ અલગ પ્રકારનું પાંદડું હોય છે. જેમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ડેન્ગ્યુ, મલેરિયા,
અને તાવ સામે રક્ષણ આપતી આયુર્વેદિક ઔષધિઓ તેનાથી બને છે.
હરડે એક એવું વનસ્પતિ છે જેમાં મોટું, પરત તાપી વૃક્ષ છે જેના પાંદડા લમઘોળ અને લીલા હોય છે. તેના પર નાની લીલાશ પરથી ફળ્ ફળ હરેળ થાય છે, અને પાકીને પીળી અને ભૂખરી બને છે. હરળે પાચન તંત્ર માટે ઉત્તમ છે અને પ્રખ્યાત આયુર્વેદિક ઔષધીઓ સ્ફર્ધા માથે તે ન તેનો મુખ્ય ઉપયોગ કરવામાં આવે છે. અશ્વગંધા એક એવું વનસ્પતિ છે, જેમાં એક છોટ છોરપે જંગલ કે ખુલ્લે જગ્યામાં ઉગે છે અને તેના ફૂલો નાના નાના ઘંટ આકારમાં લીલાશ પડતા હોય છે અને મૂળ ઘોડા જેવી ગંધ વાળા હોય છે, તેના મૂળમાં તે શારીરિક શક્તિ ધરાવ ઘટાડતી અને ઊંઘની સમસ્યા દૂર કરતી આયુર્વેદિક દવાઓ બને છે. વૃક્ષો અને ઔષધિની ઓળખ કરવાની પદ્ધતિઓ ઘણી બધી જંગલોમાં મળી આવે છે, જેમાં આપણા દાદા દાદીઓને જંગલમાં ખુબ જ અનુભવ હોય છે, જંગલમાં જઈને ઔષધિઓ વૃક્ષની ઓળખ કરવા માટે
હમ.
દાદા દાદીઓની મદદ લેવી ખૂબ જ જરૂરી પડી છે, જેમાં પૂર્વજોનો પણ સમાવેશ થાય છે.
વગેરે. એના વિશે તમારે શું કેવું છે મિત્ર.
હા મિત્ર તમે કીધું ત એમ કે જંગલો એ આપણા જીવનમાં ખુબ જ એ ઉપયોગી બન્યા છે, કારણ કે એમાંથી જ આપણે ખાન-પાન જેવી વસ્તુઓ પણ આપણે મેળવી શકીએ છિએ રોજિંદા જીવન દરમિયાન અને આપણે એમાંથી ઔષધિઓ પણ મેળવી શકીએ છીએ તે જ રીતના જે રીતે આપણ જીવનમાં શો કે માન્ય જીવન નું એટલું મહત્વ છે એવી રીતના એનું સંરક્ષણ પણ ખુબ જ જરૂરી છે. મિત્ર કારણ કે આજે જોઈએ તો લાખો પ્રકારના પશુ પક્ષીઓ અને જીવ જંતુઓનું જે ઘર તરીકે જંગલો છે. તે પૃથ્વી પરની જૈવ વિવિધતા જાળવી રાખે છે, એજ રીતે તે જગ્યાએ પ્રદુષણ નિયંત્રણ પણ એવું ખુબ જ જરૂરી છે. કારણ કે પ્રદુષણ નિયંત્રણ જો ન કરવામાં આવે તો ઘણા બધા હાનિકારક પ્રદૂષકો અને ધૂના રજગણો વાતાવરણમાં જ ફરિયા કરશે, અને એ જંગલોને રહે તો એ સ્વચ્છ પણ સારી રીતે ના થઈ શકે. તેથી જંગલોનું સંરક્ષણ માનવ દ્વારા આડધેડ વૃક્ષો કાપ અવા અને શહેરીકરણને કારણે જંગલોનો નાશ થઈ રહ્યો છે મિત્ર, એ ગંભીર સમસ્યા પેદા રહી છે. આથી જંગલોનું સંરક્ષણ મિત ખુબ જ જરૂરી છે. વ્યાપક સ્તરે વૃક્ષારોપણ કરવું જોઈએ. કારણ કે મિત્ર, જો વૃક્ષારોપણ વધારે પ્રમાણમાં ન કરવામાં આવે ને વધારે પ્રમાણમાં વૃક્ષો જ કાપવામાં આવે. ઓક્સિજનનું સ્તર પણ ઘટી જશે, અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાાઈડ જેવા હાનિકારક એવા બીજા ઘણા બધા વાયુઓનું સ્તર વધી જશે અને સમય જતા જે માનવ શરીર કે બીજા પશુ પંખીઓને. મુશ્કેલી પડશે, અને તેનાથી ઘણા બધા રોગો પણ ફાટી નીકળશે તેથી જ આપણે વૃક્ષારોપણ વ્યાપક સ્તરે કરવું જોઈએ મિત્ર. તેજ રીતના આપણે ગેરકાયદે કટિંગ પર પ્રતિબંધ મૂકવા સરકાર ને અપીલ કરવી જોઇએ છે. જોકે આજે જોઈએ ત ઘણા બધા વિસ્તારમાં વૃક્ષો કાપવા પર ગેરકાયદેસર તરીકે નિયમ લાગુ કરવામાં આવે છે પણ અમુક વિસ્તારમાં હ વૃક્ષોનું ઘણા બધા પ્રમાણમાં કપાતા હોય છે, તો મિત્ર તમે જેવી ઘણી બધી માહિતી આપવા બદલ તમને તમારો આભાર મિત્ર. જે આપણે આટલું જ રાખીએ મિત્ર.